હા જી સર
તો આપણે મુ શું કેતો હતો?
બોલો બોલો હા તો ત્યાં ફરવા લાયક હોય હા થોરા હોય ને જો બોલી ગ
હા તો એ સ્થળ ઉપર હાલ પબ્લિક પ્રદુષણ બહુ કરે છે અને પ્રદુષણ કરે પ્લસ ત્યાં કચરો બહુ નાખે વૃક્ષોને નુકસાન કરે તો આ બધી અટકાવવા માટે આપડે શું પગલું ભરવું જોઈએ, તમે શું માહિતી આપી શકો?
હા જી સર જરૂર
બોલ
હા માહિતી મળી શકે ને સર.
તો તમે શું માહિતી આપશો?
હા જરૂર છે તો પ્રદૂષણ અટકાવવા માટે તો અ તે પણ પ્લાસ્ટિક ના કાગળ જે પબ્લિક જે ખરીદે છે.
હા.
જે પણ જે પણ કચરા પેટી હોય તો તેમાં નાખવો જોઈએ તેના કારણે પ્રદૂષણ ના થાય એ બધો કચરો એક જગ્યાએ એકઠ એકઠઠો કરવો જોઈએ તેના કારણેથી તેનું પ્રદુષણ કમ થાય અને વાતાવરણ સ્વચસ્થ રહે એવા બધાને પ્રયાસ કરવો જોઈએ તેના કારણે પ્ર ઓછો થાય તમાર શું કેવી આમાં સર બોલો?
હા સર ત ક એ કમ્પલીટ આપે પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને
વ્યક્તિ ને જાગૃત થવું ખુબ જરૂરી છે.
હા સર બિલકુલ રાઈટ વાત હ આપણે હવે વૃક્ષ રોપણ વધુ કરવું જોઈએ જ્યાં ફરવાલાયક સ્થળ હોય ત્યાં વૃક્ષો બહુ કાપતા હોય છે ઇન્સાન લોકો એટલે આપડે એ વૃક્ષારોપણ પણ ત્યાં કરવું જોઈએ જ્યાં આપડે ફરવા જઈએ ત્યાં આપડે એક બે વૃક્ષ તો વાવું જ જોઈએ તમારો શું ખ્યાલ છે આ વિશે?
સર આ સાચી વાત છે જો બધા જ વ્યક્તિ આવું વિચાર છે તો ખુબ બધું વૃક્ષાવોરણ થાય જેના કારણે અ પ્રદુષણ ઓછું થાય છે અને વાતાવરણ જેના કારણે ખૂબ જ સારો એવો પાસ લઈ ચકતે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ બી પડે. તેના કારણે ઘણા લોકોને સારા એવા જીવન પણ બચી શકે છે. નાના નાના પ્રાણી છે તે
તે રહી શકે પ્રાણી છે
એને વાત વાત બ જરૂર પડે
હા સર હવે મુ તમને કહું કે તમારે કયા સ્થળ ઉપર ફરવા જવાનું વધારે છે પહાડી વિસ્તાર યા જંગલ વિસ્તાર તાર કે સૂકા વિસ્તારમાં તમે જે વધુ પ્રવાસ જવાનું પસંદ કરો છો?
નઈ નઈ ચ સૂકા વાતાવરણમાં નઈ ક ત નઈ કઈ મું પહાડ વિસ્તારમાં બહુ પસંદ છે જંગલ વિસ્તાર મને બહુ પસંદ છે જેમાં. ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે કોઈ વાઘ, સિંહ, ચિત તો, હરણદીપ વગેરે પ્રાણી જોવા મળે છે જેના કારણે જોવાની મજા આવે છે. શીઓ હંગ કો મગરમચ્છ પણ પાણીમાં જોવા મળે. તો સારું સારું તમાર શું કેવું આમાં બોલો?
હા રાઈટ વાત મને પણ પહાડ વિસ્તાર અને જંગલ વિસ્તાર ફરવા જવાનું બહુ
હા કારણ કે કુદરતી નજારો જોવાની મજા
હા રાઈટ વાત. એટલે હું પણ વિચારું છું કે મારે અલને ફેરી ગિરનાર ફરવા જવું. છે તો તમારો શું ખ્યાલ છે ગિરનાર ફરવા લાયક જગ્યા છે યા નહી?
હા તે ભારતમાં સાના સલા સ્થળ છે. હા ધારો કે પીપમાં માટે આવતી હોય છે. જો તમે ત્યાં ફરવા જશો ત્યારે ખુબ આનંદ થાય છે. અને એકદમ લીલુંછમ મહિના પછી ત્યાં ત્યાં અલગ અલગ જાનવરો જોવા મળશે. ત્યાં રક્ષક છે કોઈ પણ આપ છે ત્યાં તમેન જોવા મળશે શકરબાગ આયેલો છે તેમાં તમાર બધા પ્રકારના જાનવરો જોવા મળી શક કે છે. જો તમારે જવું હોય તો ફરવા માટે ફોરેસ્ટ ખાતે જો તમ અને તમે મંજૂરી લો છો તો તમા મતલબ ફર્સ્ટ વાત મતલબ ફરવા માટે થઈ જાય છે જંગલમાં થઈ અને લાઈવ દેખાવે છે કે કેવા દીપડા હે હરણ, સિંહ બધું બતાવવામાં છે. તમે હોટલમાં જવા માંગો છો તો સિકુરિટ તમારી સાથે રહે છે.
હા સહી વહા સિક્યોરિટીની બહુ સપોર્ટ છે અને હા ગિરનાર ઉપર ચડવું હોય એટલે આપણેે ગિરનાર ચડવાના પણ એ લીપ નહી તે કારણે ત્યાં લોકો મજૂરી માણસ હોય જે આપણે પાંચ હજાર, છ હજાર રૂપિયા લઈને એ બુઢા વ્યક ક્તિઓને તે ઉપર ગિરનાર ઉપર ચડાવે છે અને પાછા પણ લઈને આવે. છે. તો એની મહેનત વિશે તમે શું કેવા માંગો છો?
તે તે સારું કામ કરી રહી હે કારણ કે ઘરના માણસ ઉપર લઇ જાવા ખૂબ જ મુશ્કેલ હે ધારો કે ઊંચી સીડી ચડવી બહુ મુશ્કેલ પડે છે. જેના કારણે તે પાંચ હજાર લેવા
કી એસી મજૂરી હોતી હે ન પાંચ હજાર વો તો અ દેહજ કે પાચ હજા આપ કોલ લેકે જયગ પીઠ પે જો તુમ્ પીછે બિછા કે લેકે જતે હ સલેે હોતે જે લોક ભી દર્શન કરશે. આપકા ક્યા કહેના હૈ
તમારી વાઇટ વાત રાઈટ છે. એટલે તેમની લોકોની બહુ મજૂરી હોય. છે અને આપણેે પૈસા આપવા પણ જોઈએ તેમાં કંજૂસી ન કરવી જોઈએ અને આપ આપડે જયારે ગિરનાર બાજુ પહાડી વિસ્તારમાં ફરવા જઈએ છીએ ત્યારે તે આ વાંદરા જેવા પા આ પ્રાણીઓ હોય છે એટલા માટે આપડણે તેમના માટે ભોજન પણ લઈ જવું જોઈએ જે થી તેમને આનંદ આવે જેમ કે તેઓને ખાવામાં કેળા ફ્રૂ ટ અ એવા પારલ જેવા વસ્તુઓ જેવીને ખાવી બહુ ગમે છે એટલે આપડામાં આપણા પ્રમાણે તેમના માટે આપણે ત્યાં આ કેળા જેવી ફ્રૂટ જેવા લઈ જવા જોઈએ જેથી તેમને આનંદ આવે અને અપને પણ સારું લાગે અને એને પણ એ ભોજન થઈ રહે એ માટે તમે શું કેવા માંગો છો કે આપડે લઈ જવું જોઈએ
હા જરૂર છે લઈ જે જોઈ કારણ કે જો ત્યાં જાગા તેને નાખશ્યો હતો તેને જે સરળતા મળી રહે છે કારણ કે આસપાસ વસ્તી હોય વા કાર સરળતાથી ભોજન થ શકતું નહી જેના કારણે તે ઘણી વાર રહેતા તા હોય છે જો તમે તમારી તરફથી કોશિશ કરો તું ચારું કારણ કે એ ગીરનાર ચ તમે ચ ડો તો વાદરા બધા જોવા મળતા હોય છે એના કારણે નાખ્યું તો તે તમારું ખચાય છે જેના કારણે પોતાનું પેટ ભરી શકે વ પોતાને જીવન જલાઈ શકે સરળતાથી આપ ક્યા કહેના હૈ ઈસ બાર મે
હા એમાં પણ એક મોટી વાત છે કે જ્યાં આપણેે ગિરનાર ફરવા જઈએ ત્યારે અપ આપડે આપડા પાસે લા કડી કે જેવું વસ્તુ મથયાર રાખવું જોઈએ જેના કારણે તે આ જંગલ વિસ્તાર છે અને ત્યાં પ્રાણીઓ પણ રહે છે જેમ કે માંસાહારી પ્રાણીઓ પણ રહે છે જે આપણા ઉપર અટેક કરી શકે છે એટલા માટે આપણે સુરક્ષા માટે આપણે લાકડી કે કોઈ વસ્તુ જેવી લઈ જવી જોઈએ જેનાથી આપડણે અપ પડી સુરક્ષા કરી શકીએ છીએ અને અચાનક પ્રાણી હમલો કરવાથી આપણને નુકસાન પણ થાય શકે છે એ માટે અપ આપડે ધ્યાન રાખવું જોઈએ અને આપડે આપડા ટુકડી માં ચાલવું જોઈએ જેથી કોઈ પ્રાણી અચાનક આવી જાય તો આપડણે રક્ષા કરી શકીએ છીએ તો તમારું શું કેવું છે કે આપડણે ટુકડી માં રહેવું જોઈએ યા ના રહેવું જોઈએ
મારું તો એટલું જ કેવું છે સર કે જયારે તમે ઘૂમને કે લ આપ જાય અંદર ચકલમમેં જય્યારે કર હ જંગલમાં જાય તો ગુને ના જાય ચ ટુકડી જાય પછ છે સા સા થઈ થઈ શશીકામા સુ સા
ત્યાંથી ત કભી અલગ નહી હોના ચ
. ઘૂમ સકતે હો દેખ કે વાપસ ભી આ સકતો હો ઇસીલિયે કોઈ જોખિમ નહી રહેગા જો અકેલે પડ ગયે તો શેઠ આપકો નુકસાન હો સકતા હૈ.
હા સર સહી બાત હમકો અકેલા નહી રહેના ચાએ ઓ ઉપરસે વાહ પ્રાણીઓ કે ભી બહુત જદા પ્રમાણ મે પ્રાણી દખ કો ન મતી વાહ રીંચોર લાયન જૈ પ્રાણીઓ રહેતી તે ઇસલિયે હમકો સુરક્ષા કે લરી મે જ જઈએ આપ ક્યાં ટુકડી મે ગય હો વા ઘૂમને કે લ તો આપકા કેસા અનુભવ રહ્યા વો આપને તમારા શબ્દો માં ભણ
હા જી સર મેં એક બાર ગયા થા. તો મેરે કો બહુ અચ્છા લગતા જબ કોઈ મે ગયા થા ઘૂમને કે લિયે. જબ મેં અંદર ગયા. તો સીડિયા ચડ ને કી મેને જબ શરૂઆત કી તબ બીચ મે મેરે કો બહોત સારે બંદર મિલે. તો મેને ઉસકો પાર્લે જી ખિલાય બિસ્કીિટ. તો સબને એક-એક કરકે ખા લિયા કોઈ તો એકસાથ સબ લાઈન મે હો ગયે તો કુદરતી નજારા દેખ કે મેરે કો બહુત અચ્છા લગતા હૈ જબ મેં ઉપર ચઢા તો મેરો કો અલગ હી વ્યુ આ રહા તા. સ્કાય બહુત એકદમ અછમ થા. મેરે કો દીખને મે બહુત મજા આયા. બહુત અચ્છા થા સ્કાય. એકદમ હરિયાલી સે ભરા હુઆ પૂરા બહુત ઠંડી-ઠંડી હવા આ રહી થી. એસે એસા લગતા થા કે ઠંડા-ઠંડા જેસે બાદલ ઇસમે સે જા રહે હો અચ્છા લગ રહા થા. બહુત મજા આયા થા.
હા મેં બી એક બાર મેરે ફ્રેન્ડ લોક કે સાથ ઘૂમને કે લિયે ગયા થા. મુજે ભી એક વહાં જાકે બોહત અચ્છા લગા. વહાં પે વૃદ્ધાશ્રમ બોહત અચ્છા થા. ઓર વહાં કા હમારે ઇતિહાસ ભી બોહત હૈ. એ જેસે કે વો વહાં પે રાજાઓ લોક રેતે થે. ઓર વહાં ઘૂમને કી ભી સ્થળ બહુત બડિયા હૈ. જેસે ગિરનાર કે ઉપર વાતાવરણ અચ્છા હોતા હૈ. ઓર વહાં પે નાઈન હજાર નવસો નવ્વાણું સીડીયું પણ છે. જો આવને. ચડવા માટે મુશ્કેલી પણ છે. પણ એ ત્યાં ચડવાની મજા પણ આવે છે. અને ત્યાં વાતાવરણ પણ હારું હોય તે જેના કારણે આપણને આનંદ મળે અને ત્યાં બારી જેવી વસ્તુ વારીશ પણ ખુબ થાય છે એટલા માટે ત્યાં ફરવાની પણ મજા આવે. હું તો ફરવા ગયો તો મને તો બહુ મજા આવી અને અમે ત્યાં નાઈટ પણ રોકાણા હતા અને મારા ફ્રેન્ડોને બહું મજા આવે ત્યાં. શું તમારા ફ્રેન્ડોને ત્યાં મજા આવે છે?
હા સર બધા અમે એક સાત ચડે તે કોઈ અકેલા નઈ જાતા હૈ. સબકે સાથ ચલે ઇસલિયે બોહત મજા આયા. ઓર સબ એકસાથ ઘુમે. મસ્તી મોજ મોજમસ્તી કી ઓર સબ ધીરે-ધીરે ચઢે છે કોઈ જાદા ક્યુંકી સીડિયા બહુત મુશ્કેલ હૈ ચઢને એકદમ. ચઢ તો જાતે હૈ લેકિન વાપસ આના તો મુશ્કિલ પડતા હૈ ક્યું પગ કભી ભી ફીસલ શકતા તા જિસકે કારણ હમ ફીસ ગિરતે તો ચોટ ભી લગ સકતી થી. પણ ધીરે-ધીરે આ ગયે નીચે ફીર મિલકે ખાના બના ખાયા ઓર બાર નિકલ ગયે. ઓર કોઈ શક્કર પાર્ક દેકને કે લિયે ગયે થે. અંદર બોહો અચ્છા અચ્છા જાનવર છે લ બહુત સાર જાનર ફસ્ટ ઉપર દખ બ મજા આયો
હા સર સહી બોલા મેં ભી ઉપપર ચઢ રહા થા લેકિન વાપસ આ રહા તબ મેરા ભી પ પેર ફિસલ ગયા થા વો તો મેરે ડેડ સાથ થે ઉસને મેરે મેરે કો ઝપટ લિયા વરના મે બી નીચે ગિરને વાલા થા. ક્યુંકી વહાં પે બારિશ રેહેતી હૈ ઉસકે કારણ વહાં પે પગ પોણીકી માત્રા બોહત જ્યાદા હોતી વહાં પે વો લીછા પહાડ હોતા. ઇસ ઇસલિયે હમકો સીડીઓપે બોહત ધ્યાન રાખ કે જાના ચઈએ ઓર વાપસ આને કે વક્ત બી બોહત જ્યાદા ધ્યાન રાખના ચઇએ જીસે હમે નુકસાન ના હો વરના વહાં સે ફીસલ તે તો જીધા નીચે ગિરતે ઉસકે કારણ હમારે શરીર કો ચોડ વોડ લગ સક હમ ભારી જતી વ પે નીચે ઉતરના ભી મુશ્કલ હોતા ઇસલિએ હમ ભી ઘૂમને કે લિએ.